જે તમે એકદમ મજામાં.
શું કેવ તો પછી મેચ મેચને એવું કઈ જોવું કે નહી જોવો.
હા જોવ ને આઈપીએલ હમણાં પની માહિતી આપવા માટે તમને ફોન કર્યો.
કેવું છે મારે તો જાણવી જ છે બધી માહિતી.
બરાબર આવતા ની આઈપીએલ માં ખુબ મજા આવી તમે જોઈ કે ની આઈપીએલ.
જોઈ જોઈ કેટલી જોઈ બધી ઘણી બધી જોઈ છે.
એવું છે એમ નહી કઈ ટીમને સપોર્ટ કરો છો તમે?
આપડે તો કોઈ ટીમને એવું કઈ સ્પેસિફિક સપોર્ટ કરતા નથી બધી ટીમ એક સમાન છે આપ પડે પણે માટે પણ મજા આવે એમ તો આ વખત આર સી બી હારુ જીરીક ટીમ હતી. ટલે સારું કેવાય આર સી બી માં કોહલી ને એતો બધા છે પેલો બીજો કયો નામ છે મે ભૂલી ગયો પણ કોહલી હારું રમી ગયું એટલે મને આર સી બી ગમે છે એમ તો. એને એમ ભી કેટલા સમય થી જીત્યા કરે છે એટલે. ગમે આપણનું વધારે ગમે.
હા તમારી વાત બરાબર છે કે આર સી બી હમણાં બે વર્ષમાં બે લગાતાર વાર જીતી ગઈ છે અઢાર વર્ષ સુધી એક બી ટ્રોફી જીતી ન હતી પણ હવે કિસ્મત નો રંગ બદલાયો. છે ત હવે અઢાર વર્ષ પછી લગાતાર બે વર્ષમાં બે વા બે ટ્રોફી ઉંચયકી છે કોહલીએ એટલે આરસ બી એમ તો સારું રમી રહી છે. પણ હવે અમે તો મુંબઈને સપોર્ટ કરતા છે એટલે હવે તેને જ કરતા રહેશું તેમાં આપડા ફેવરેટ પ્લેયર રોહિત શ એટલે હવે તેમને સપોર્ટ કરીએ એટલે હવે જો વખતે શું થાય તે મને લાગે છે પેલા વખતે હવે મુંબઈ કાંઠોસ એ એસ કે પંજાબ એ લોકો ટ્રોફી લઇ જઈ શકે છે કેમ કે પંજાબ બી આ વખતે સાત મેચ લગાતાર જીત્યું હતું પછી કિસ્મત હવે ખરાબ થઈ ગયા એટલે સાત લગાતાર મેચ હારી ગયયોટલે એટલે હવે બહાર થઈ ગયું. પરંતુ મને લાગે છે કે પેલા વખતે હવે પંજાબ કદાચ ટ્રોફી ઉચકી શકે છે કેમ કે એ બી મજબૂર છે સરપંચ સાહેબ છે આપડા તેમાં એટલે તે બી ખુબ સારું રમે છે અને પ્લેયર બી ઘણા સારા છે એટલે પેલા વખતે હવે ચાસ મને ખબ વધ લાગે છે એલે બીજું ત શું કે આઈપીએલ તો હ જોવામાં બુબ મજા છે. હવે તો પતી ગઈ એટલે હવે પલા વખતે જોઈ જીતે એમ તો આ વખતે ખૂબ મજા
હા સાચી વાત છેઈ ઘણી વે પરંતુ એમાંય બી એમ તો શું કે સારું રમે છે એમાં કઈ વાંધો નથી એમાં એવી ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સ ની ટીમ છે એ વર્ષ એ એટલે ઘણી સારી રમી જાણે છે એ વસ્ એ ટીમ ના સપોર્ટર ઘણા બધા છે. પરંતુ વચ્ચે હાર્દિક પંડ્યા નો થોડક પરફોમેન્સ આ ટીમ માટે અને બીજી જીટી ટીમ માટે થોડક નહી સારો રહ્યો એ કારણ થી બધા હાર્દિક પાંડ્યાને હેટસ કરી રહ્યા છે. એટલે આપડે જો એમ જોવા જઈએ તો આરસી બી ઘણી સારી છે મને એવું લાગે છે. કે હવેના પછી ના વર્ષોમાં પણ આરસીબી આગળ આવી શકે પરંતુ એના કો મ્પિટીટીવ માંરોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પછી રાજસ્થાન રોયલસ એ બધા છે જે જીતી શકે છે પરંતુ હવે ખબર નહ આરસી આરસીબીને જો આવો જો પર્ફોમન્સ રહી્યો તો પછી આગળ જતા પણ ટ્રોફી ગણી એવી પછી જીતી જીતી શકે છે અને ભારતના માટે મોટું રહસ્ય પણ લખી શકે
હા એ વાત તમારી ખરી છે કે હવે આરસી બી આગળ જનાર ઘણી બધી ટ્રોફી જીતીલ કરશે પણ હવે એક વર્ષ પછી મેગા ઓપ્શન આવવાનું છે એટલે હવે એ લોકો પાંચ પ્લેયર પડે છે એટલે પછી પાછી નવી ટીમ બનાવી પડે છે તેમાં હવે બધાના કયા કયા પ્લેયર કઈ કઈ ટીમમાં જઈ શકે છે હવે બધાને ખબર હોતું નથી એટલે હવે ફરી ટીમ બનાવવાનું અને તેને સાભળવાનો એ ત્રણ વર્ષ માટે ખુબ જ અઘરું કામ છે. એટલે હવે ફરીથી પાછી એવી ટીમ બને એ બહુ મુશ્કેલ લાગે છે એવી મજબૂત ટીમ બહુ ગણ્યા ને વર્ષો પછી બને છે જે જેમ કે બે હજાર વીસ ની મુંબઈ ઇન્ડિયન્સ ની ટીમ એકદમ બેલેન્સીબલ હતી જેથી કરીને તે લોકોએ એકદમ ડોમિનન્સ સાથે બે હજાર વીસ ની આઈપીએલ જીતી હતી તેવી ટી બઉ ઘણા વર્ષો પછી બને છે. તેવીજ આ વર્ષે બી આરસી ટીમ બનાવી હતી પણ હવે મેગા ઓક્શનમાં બ ટીમમાં અલગ અલગ પ્લેયર વેચાઈ જશે એટલે હવે મને નથી લાગતું કે ટીમ બની શકશે એટલે હવે પેલા વખતે તો હવે કદાચ ચાન્સ માની શકે છે. હવે બાદમાં પછી હવે કહી નહી શકાય કેમ કે હવે બે હાજર અઠાવી માં હવે મેગા ઓપ્શન આવી રહ્યું છે એટલે પછી ઘણા બધા પ્લેયર અલગ અલગ ટીમમાં જઈ શકે છે. બધા ઓપશનમાંને પરચેસ કરશે એટલે હવે કઈ કેવાય એવું મને લાગે નહી.
હા સાચી વાત છે ઓપ્શન કરીયુ ચાલતું હોય એટલે. કેટલા કેટલા બે ત્રણ વર્ષે આવે કે પછી કેવાક વર્ષે આવે બીજું કે આ બધા પ્લેયર્સ વેચાશે. એના પૈસાની ફાળવણી કોણ કરશે અને એનો જે હોય છે ઇન્વેસ્ટર કે એને શું મને નહી ખબર તો એ ઇન્વેસ્ટરોને તે બધા કઈ રીતનું કરશે એ તો મને એમ આઈડિયા નથી આવતો કે ઓપ્શન કરે છે. ઓપ્શનમાં હું સમજી ગયો પરંતુ આજે ઇન્વેસ્ટર છે એ ઇન્વેસ્ટર કયા કયા હોય એમને ક્યાંથી એ લોકો પૈસા આટલા બધ અચ્છા એક પ્લેયર પાસે જો બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયા ઉપર અમુક ની પાસે તો હવે આ આહ રોહિત અહ આને હું કે અહ હાર્દિક પાંડ્યા છે રોહિત શર્મા છે એ લોકો ની પાછળ તો પંચાવન પંચાવન સાહીઠ સાહીઠ લાખ રૂપિયા બધા ખર્ચે છે. પરંતુ એ પૈસાઓ બધા લોકો પાસેથી કઈ રીતે આવે છે? એ શું આપડી ગવર્મેન્ટ જ પૂરું પાડે છે કે કઈ રીતે હોય છે?
તમે કેહો છો તે પ્રમાણે મે આ ઓક્શન એ છે ને સમથિંગ ચાર વર્ષ માં એક વાર થાય છે ને દર વખષે મિની ઓ શન કરવામાં આવે છે. બધા પલેર રિટર્ન થાય છે એ મેગા ઑક્શન ખાલી બ ખાલી પાંચ પ્લેયર ને જ રિટન કરવામાં આવે છે બધા બીજા બધા પ્લેયરોને રિલીઝ કરવામાં આવે છે. છે તે સ્ટાર વર્ષ એક જ વાર કરવાવામાં તમે કેવો છો તે પ્રમાણે બધી ફ્રેન્ચાઈઝ પૈસા છે ને બ્રેન્ડ એમ્બેસેડર થી બધું કમાય છે જે બધા ટી શર્ટ ઉપર લોકોને બધું મારા માય પૈસા આપે છે બધા તેમાંથી તે લોકો પૈસા કમાય છે જેથી કરીને તે લોકો આ-આગળ ઓકસનમાં એવ બધુંમાં બ ટી શર્ટ પર જે લોગો મોટા મોટા લગાવવામાં આવે છે પોતપ પોતાની કંપની વિશે જે બ્રાન્ડ આપ પવામાં આવે છે તેમાંથી લોકોને ઘણા બધા પૈસો મળે છે. મિની ઓશનમાંબી હવે બધા પ્લેયર કરોડો રૂપિયા આપવામાં આવે છે. તે-તેમાંથી પૈસા પૂરુ પાડવામાં આવે છે. બીજી બધી મેનેજમેન્ટની ટીમ પહી ટિકિટ ટોના પૈસાથી અને ગ્રાઉન્માં જે બધું ખાવા પીવાનું જે બધી લાઈટોસે ને બિલ ને એવું બધું કરવામાં આવે છે, તે બધું તેમાંથી કરવામાં આવે છે. ઘણી બધી ટીમો પાસે તો મોટા મોટા ઓનરો છે જેમ કે મુકેશભાઈ અંબાણી બધા ઘણા પૈસા વાળા હોય છે. એટલે બધા ટીમને કઈ વાંધો આવતો નથી ઘણા બધામાં ખુબ પૈસા આવે છે ટિકિટ ના મુ ઘી મોઘી વેચાય છે ટી શર્ટો વેચી ને બધું પૈસા કવર કરવામાં આવે છે.
હા, સાચી વાત છે તો ઘણી બધી તો એમ મતલબ એક ટી શર્ટ પર એક લોકો છાપવાના દસ થી પંદર હજાર રૂપિયા હોય છે કે લાગતી વેલ લાખ રુપિયા હોય એ કઈ રીતનું હોય છે અને આજે મુકેશ અંબાણીની એ લોકો તો ઘણા બધા પૈસા વાળા છે. પરંતુ એમાં એ લોક ના પ્રોફિટ શું હો તોએ છે કદાચ એ લોકો ના કાળા પૈસા ને વહાઇટ કરવા માટે એ લોકો બધા અહ આમાં પૈસા નાખતા હશે કે પછી શું હશે તમારે એના પર શું કહેવું? મને તો એવું લાગે છે કે લોકોને જે કાળા પૈસા હોય તો એને એક કાઈટ કરવાનું માધ્યમ જ એ છે કે એ લોકો આ બધી મેચોમાંને એવા પૈસા આપે અને પ્લેયર ને ખરીદે અને એ લોકોની ટીમ બિલ્ડઅપ કરે એનાથી જો એ લોક ને પૈસા વાઈટ થઈ ને પાછા રિટર્નમાં વાઈટમાં મળી જતા હોય એવું મને લાગે છે. કારણ કે મુકેશ અંબાનીસે હાટલા પૈસા હોવા તો એ એકદમ વ્હાઈટ પૈસા હોવાય એ જરૂરી ના હોય. એ કદાચ અહ પણ જોવા જાય તો એક આ નાણાં નાણાં પણ હોઈ શકે છે.
હા, તમારી વાત બરાબર છે પણ એવું આઈ પી એલ માં એવું કઈ હોતું નથી એવું બધું કાળું ધન ને વાઇટ કરવા માટેવું આવ બધું પ્લેયરોને આપ પવામા આવતું નથી એ બધું ધન સારી રીતે જો ઉપયોગમાં લેવામાં આવે ને તે જ ધન હોય હોય છે જેથી કરીને કઈ પ્રોબ્લેમ આવે નહીં. એ બધા લોકો ટી શર્ટ તો થી બ્રાન્ડ એમ્બેસેડર થી પૈસા લગાવે છે પસી જેમ કે ડ્રીમ ઇલેવન પર બધા પૈસા લગાવીને પોતપોતાની કિસ્મત આસમાવે છે. તેમાં વાળા જે પૈસા આવે છે ને એનો જ ઉપયોગ કરવામાં આવે છે એવું કઈ પૈસા નો વધારે પુરતો ઉપયોગ કર વામાં આવતુ નથી જેમ ટી શર્ટ જેમ કે આર સી બી ની, મુંબઈ, ચેન્નઈ કે ને એવી બધી ટી શર્ટ સમથિંગ પાંચ હજાર, છો હજાર કે સાત હજાર રૂપિયાની એક ટી શર્ટ ઓરીજ નલ લેડીડાસ ની વેચાય છે એમાં બધા કંપની વાળાને ઘણો બધો ફાયદો થાય છે, એક ટી શર્ટ વેચવા પર હવે, પછી આપડે જો મેચ જોવા જઈએ, તો તેની ટિકિટો કેટલા રૂપિયાની અને જો પ્રીમિયમ આપણે ટિકિટ લઈએ તો સમથિંગ અઢી લાખ રૂપિયા, પછી પચીસ હજાર, પછી પાંચસો વાળી ની જાત જાતની ટિકિટો આવે છે, તેમાં ઘણા બધા પૈસા કમાય છે, અને જેમાં આપડણે નાસ્તો કરવાનો હોય, તો તે પાણી ની એક બોટલ બી ત્યાં તો સમ
હા, સાચી વાત છે, સાચી વાત છે, ઘણી બધી ખાવાની બી વસ્તુ ન વરા બહ વધારે છે, પાણીની બોટલ તે અંદર પાંચસો પાંચસો રૂપિયાની, છસો બસો, ત્રણસો, રૂપિયાની મળી રહી છે. અને મેં, તમે સાંભળ્યું હોય, તો આર્યન પટેલ આપણા ગામના મુખ્ય પ્લેયર, તરીકે જે જિલ્લામાં જિલ્લા તાલુકામાં ફર્સ્ટ આવ
હા, હા ઓળખયા છેને, તે આપડા ખાસ મિત તે જ તેમણે એટલી બધી તરકી કરી છેને, હવે, શું કેમ મે તમને હવે હમણાં જ, હાલમાં જ હમણાં, પોતે કેસે એક બુલેટ લીધી છે, અને તે ખુબ ફરાવે છે.
હા, સાચી વાત તો મેં બી વાત સાંભળી છે, પછી મેં તો હમણાં એમ પણ સાંભળ્યું છે, કે નવો ન નવો સેવનટી પ્રો મેક્સ આઈફોનને ભી લીધો છે, અને આગળ જતા એવું વિચારી રહ્યા છે, કે આ ક્રિકેટની ફિલ્ડમાં આગળ વધીને અ વ સાઈડ આપ શહેરમાં પ્રેક્ટિસ કરવા અને આગળ વધીને, આપણે ઇન્ડિયા ટીમને સપોર્ટ કરવા માટે આગળ વધી રહ્યા છે, એવું પણ મેં તો સાંભળ્યું છે, તો એ શું સાચી વાત છે, કેવું છે
હા, એકદમ એ સાચી વાત છે, આર્યન ભાઈ હમણા વડોદરામાં સિઝન રમવા માટે એકેડમી શોધી રહ્યા છે, પણ એમને સારી મળ નથી, એટલેમણા વડોદરા જવાના છ, સુરત ગયેલા હતા, પણ એમને એ એકેડમી ગમી નહી, હવે વડોદરા જવાના છે, એ સીઝનમાં પોતાના કરિયર બનાવવા માંગે છે, હમણાં મેચ રમી રમ આર્યન ભાઈ, હમણાં સેવટેન પ્રો મેક્સ વ્હાઇટ કલર માં ફૂલ કેમાં ઉતારી રહ્યો છે. જેને તેથી તેઓ બહુ ખુશ છે, એટલે હવે ક્રિકેટ લાઈન તેઓ આગળ વધવાના છે, હમણાં ઘણા બધા મંત્રીઓ તેમના ઘરે આવ્યા છે, અને તેમને ખુબ શુભેચ્છા પાઠવી છે, એટલે આરેન ભાઈ કે છે આપડે હવે, ક્રિકેટમાં કરિયર બનાવવાના છે, પણ તેના માટે તેમને સારી એકેડમી મળતી નથી. તમને કોઈ એકડમી ની સારી જાણકારી હોય, તો તમે કહી શકો છો.
ક્રિકેટનીડેમ આપડે મારું માનવું એમ છે, આપણે ઈન્ડિયા માંથી જ કરવું તો વડોદરામાં છે, સુરત છે. પછી જો આપડે ઇન્ટરનેશનલ લેવલ આપ શીખવા જઈએ, તો આપડે પછી બહાર જવું પડે અમેરિકા છે, લંડન છે, કેનેડા છે. સાઈડ જઈને, પણ સારી બધી ઓપોર્ચ્યુનિટી આપડે લઈ શકીએ છીએ, મારું માનવું, તો એજ છે કે આપણે ઇન્ડિયા માંથી વડોદરા, એવી શહેર માંથી કરે, તો સારું પડે.
હા, એ વાત તમારી બરાબર છે. મારા હિસાબે ઓસ્ટ્રેલિયા છે. ન્યુઝીલેન્ડ છે, પછી બીજી ઘણી બધી કન્ટ મા આપણે સારી રીતે શીખવી શકીએએ ઓસ્ટ્રેલિયામા, તો ખાસ તેમાં ઘણા બધા ઉભ સિચારો આગળ વધ્યા છે. એટલે અમારા હિસાબે ઓસ્ટ્રેલિયામા, બરાબર શીખવી શકે છે. હાલો ચાલો, તો મળીએ આપડે પછી.
હા, સારું.
હ.